હા કેમ છો બસ મજામાં તમે કેમ છો અમે પણ બી મજામાં. શું કરતા હતા. બસ ઓ ઘરનું કામ કરીએ
અચ્છા શું ચાલે છે આજકાલ
બસ આજકાલ શું ચાલે છે બતાવ તમે
હા આજકાલ તો શું છે કે બહ આવા જવાનું ને બધું રહેતું હોય છે એટલે એમાંથી જ ફ્રી પડતા નથી અને અને આવવા જવા માટે આપડે કેવું છે કે બસ ટ્રેન મેટ્રો ગમે અનેક વાહન ની આપડે ઉપયોગ કરવો પડે છે હા. એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે બધી વસ્તુની જરૂર પડવાની છે
ને એવી આપણે હવે સુવિધા બી દેવ છે ઘેર બેઠો આપણે જવું હોય ને તો આપણે ઘરના આગળ આપણે પાંચ મિનિટ મે ગમે તે તમે કાર રિક્ષો બાઈક ઓર્ડર કરીએને તો ઓનલાઈન પર આવી જાય
હા બરાબર છે હા એટલે શું છે કે જાહેર જાહેર પરીવનો આપણને સૌથી મોટો ફાયદો એ છે કે એ સસ તુ પડે છે અને એક સાથે આપને ઘણા લોકોની મુસાફરી પણ કરી શકે છે. એનાથી કેવું છે કે ઈંધણ પણ બચી શકે છે.
હાછી વાત હે હાછી વાત હે.
હમ અને શું. જે કે ટ્રાફિક એ ઓછો થાય અને પ્રદુષણ માં પણ ઘટાડો થાય.
હા જી વાંત હે.
એટલે કેવું છે કે ઘણી વખત તો ભીડ અને. સમયની મર્યાદાને લીધે આપણને પ્રોબ્લેમ નો સામનો કરવો પડે છે.
સાચી વાત હે ગમે ને આપણે. સવાર મે જે તોું સવાર મે વધારે ટ્રોપિક થાય. કેમ બધા માણસ કંપની ઓફિસે જતા જતા હશે ને.
હા.
એના માટે સવાર મેં સવાર મે ઓ સાંજે બહુ ટ્રોફિક હોય અને બપોર મે આપણે નીકળીએ ને. તો બપોરમાં ટ્રાફિક ઓછું થાય.
હા હા.
લકન માણસ લો બપોર મે ઓછા નિકલે ઘેર થી.
હા.
સાચી વાત કે નહી ને હવે. આપણે કેટલી બધી સુવિધા છે કે આપણે ઘેર બેઠો આપણે હવે પાંચ મિનિટ મેં ઓનલાઈન કરીએ. તો આપણે ઉબેર કરીએ ગમે તે આપણે કરીએ તો આપણે. પાંચ મિટ મે ગાડી આઈ જાય ઘરના આગળ. બહાર જવાની જરૂર જ નહીં ને.
હા. એમ જોઈએ તો આપડે કે આપડી પાસે કાર બાઈક સ્કૂટર એ એ બધું હોય તો આપડે આપડી રીતે. આરામ થી આપડી અનુકૂળતા મુજબ આપડે જઈ શકીએ.
અને એવું છે કે અમે તો. બધાના ઘેર ગાડી ફોર વ્હીલર બાઈક બધાના ઘેર હવે તો ફોર વ્હીલર ફોર વ્હીલર વર ના કને ચાલતું જ નહી બધાના ઘેર ઘેર ગાડીિયા છે હવે તો. જેટલી પબ્લિક વધેલી છે ને તો જેટલા બી વાહન બી વધેલા છે.
હા એજ ને એમાં શું છે કે અત્યારે બધા પાસે ટાઈમ નથી તો બધા પોતપોતાના ટાઈમ મુજબ મુસાફરી કરી શકે એટલે એના માટે બધા ઘરે પો પોતપોતાની રીતે બધું વસાવેલું હોય જ. બાઈક છે કાર છે કે એક્ટિવા સ્કૂટી કઈ પણ.
હાચી વાત એમ. ને બધા આપડે બધી ફેમિલી હંગા જઈએ તો ફોર વ્લર બધા લઈને જાય અને આપણે એક બે માણેસ જે. તો આપણે એક્ટિવા બાઈક એવું પણ બી લઈને જઈએ તો. ટોપિક મે આપણે ફટાફટ નિકલે અનેને આપણે ફોર વ્લર આપણા જોડે હોવે તો આપણે. ટોપિકમાં ઉઊભું રહેવું પડે.
હા એજ ને કે આપણી પાસે ટાઈમ ઓછો હોય અને જયારે આપણને જરૂર હોય ત્યારે આપણી પાસે શું વ્હકલ હોય તો આપડણે ઈઝીલી જઈ શકીએ.
હાચી વાત છે તમારી.
હમ તો મારે હું વિચારતી જ ત કે મારું એક્ટિવા બહુ જૂનું થઇ ગયું. તમારે નવું લેવું છે તો એજ ડિસ્કશન કરતી હતી કે. ઘરમાં મારા બધા ફેમિલી મેમ્બર સાથે કે કયું લેવું છે શું લેવું છે. તો હા પેલુ આપણને વારંવાર તકલીફ આપે રસ્તામાં ક્યાંક ને ક્યાંક અટવાઈ જવું પડત તું બંધ થઈ જતું તુ તો નવું લેવાની જરૂર છે, તો મેં કીધું ઘરમાં વાત કરું અને નવુ લઈએ. તો આપડે આ કામ બધા ઈઝીલી થઈ જાય.
હાચી વાત હૈ તો તમારે એક્ટિવ બી લેવું હોય તો હવે નવી કંપની નો લેવાય પેલી પુરાની કંપની આપણે એક્ટવા હવે ગમતું જ નહી હવે તો કેટલી બધી સારી કંપની ઓન્ડાની છે. મારુતિની છે.
હા હા હા હા
ગમે તે ત્યાંર મે ઓછી કંપનીનો લેય તો સારું કેવાય
હા એ વાત સાચી છે, તમારી
હાચી વાત જ ને
હા
હમ્મ ને આપણે તમારે જુના એક્ટિવા ત આપણે ગમે તે બહાર લઈને જો બ બંધ પડી જાય તો આપણે તકલીફ થાય.
હા એજ ને
હાચી વાત જ ન ઈ
હા
ને આપણે નવું લઈએ નહી તો ગમે તે જઈએ, તો આપણે રિક્સ નહી આપણા જોડે.
હા એજ ન
ભલે ગમે આપણે પૈસા વધારે લાગે દો પૈસા લેકીન સારું લેવાય. આપડો ટાઈમ બરબાદ ના થાય વેસ્ટ એતના થાય ને આપણે ફટાફટ કોઈભી કાર્ય આપણે ફટાફટ કરીએ.
અને એક વખત સારી વસ્તુ લીધી હોય તો આપણને લાંબા ટાઈમ સુધી કોઈ તકલીફ નથી.
ચાલે હાચી વાત એ સારી વસ્તુ તો લેતો લેમ્બા લાંબા ટાઈમ તક ચાલે ને આમ સારું કહેવાય
હા
એટલે ગમે તે માણસ શું કરતા હોય કે પૈસા ઓછા ઓછા થાય, ને પેલે કહેતા હોય કે પેલી કંપનીનો સારો છે, ત તારે તો સાઈઠ હજારનું લીધું છે, મારે ચાલીસ હજારનુ એ જેવી, બધી ખબર ના પડે કે એમને એમ કશુ ફરક હશે ને એના માટે ચાલીસ હજાર મેં આપે ને
હા
હાચી વાત ને એના એક્ટિવા ના અંદર વી ગમે તે વસ્તુ કંપનીની અંદર મૂકેલી હોય ઇન્જન હોવે, બ્રેક હોવે. ગમે ત્યાં બધા કંપનીના મુકેલા હોય, તો સારુ કેવાય
હા એજ ને
હાચી વાત ન
પણ કેટલેક કેટલીક વખત તો કેવું થાય છે કે આપડું પ્રાાઈવેટ વાહનના લીધે કેવું છે, કે ટ્રાફિક જામ કે અપ અકસ્માત આ બધી વસ્તુમાં આપણને થોડું એ ટેન્શન પણ રીય અમે કે આપણે જતા હોય, ક્યારેક ઉતાવળમાં હોય કે ક્યારેક સામે વાળાનો વાક હોય કે કઈ પણ હોય, તો અકસ્માતને અ બનાવે કેટલા બને છે, આજકાલ તો
હાચી વાત હૈ ઓફિસ જાતા હોય તો ટ્રાફિકમાં આપણે ઊભું રહેવું પડે તો આપણે ઓફિસનો બી લેટ થઈ જાય. તો પેલા ઓફિસ વાલા ભી આપણે બુમાબુમ સર કરતા હોય, કે તમે કેમ લેટ આયા તો આપણે એટલી બધી આપડે સર ને બી કેવું પડે કે બાબા ટ્રાફિક મે અમે ઊભા થા સવાર મે ટ્રાફિક ટ્રાફિક બહુ હોવે તો ઘડી એક વાર પાંચ મિનિટ દસ મિનિટ વાર બી લાગી હાચી વાત કે નહીં
હા સાચી વાત છે.
લેકિન આપને ઓફિસનો ટાઈમ હોય તો કંપલીક ટાઈમ પર જ જવું પડે
હા એજ ને
હાચી વાત જ કે નઈ
હમ! તમને ખબર છે આજકાલ પેલી મેટ્રો ચાલુ થઈ છે? સરકારે મેટ્રો ચાલુ કરી છે. હા એ સારી વાત છે કે સરકારે મે મેટ્રો ચાલુ કરી છે ઇલેક્ટ્રિક બસો છે આ બધી વસ્તુ આપન ને આપણી સેવા માટે એમ કે આપણને આ આવકારદાયક છે એમ આપણને આપણા માટે સારું છે.
સાચી વાત એ પેલા જમાનામાં ક્યા એસી બસ ચાલુ હતી તો હવે એસી બસ બી બધાના માટે ચાલુ છે.
તો હમે મેટ્રો મેટ્રો કોઈ નામ સાભળેલું પહેલાક આપણે બધું ઘરનું શોપિંગ કરવા માટે મેટ્રો પ મેટ્રોનું નામ તો તો હવે મેટ્રો ટ્રેન બી આપણી વાસ્તે સુવિધા માટે ખુલી ગઈ હાચી વાત ને
હા એજ ને પેલા તો એવું જ હતું ને કે પગપાળા જતા હતા કે બળદગાડા. ઘોડા ગાડી અ ઊંટ જેવા એ પ્રાણીઓની ટૂંકમાં મદદથી મુસાફરી પેલાના લોકો કરતા
તો પેલાના માણસ શું કરતા હતા હવે આપણે લગ્ન કરી તો બારાત લઈને જઈએ તો ઘોડો ગાડા હોય ને એમે બારાત લઈને જતા હતા.
હા
તો એમે મજા બી બોવ આવતી હતી હો
હા સાચી વાત છે એ મજા પણ હતી
રેલગાડીઓ ઊંટ ગાડીઓ આપણે બધા એવું કરીને લઈને જતા હતા તો મજા બી એને બોવ આવતી હતી ને હવે માણસ શું કરે, ફોર વ્હીલર કરે, બસ કરે એસી કરી એવું કરે ને તો એમે મજા બી પણ ઓછી આવે છે પેલા પેલા જેટલી મજા આવે ને તો હવે મજા નહી આવે પેલા જેટલી
હા સાચી વાત છે.
સાચી વાત જ ને
હમ અત્યારે તો કેવી એસી સીટીમાં બી આર ટી એસ પેલી સિટી બસ પણ ચાલુ થઈ છે. તો આપડે સિટીમાં સિ ટીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણને એ પણ સારું પડે છે.
સાચી વાત આપણે એક વખત ટિકિટ લઈ તો આપણે ચોવીસ કલાક ગુમી શકીએ ગમે તે ભલે દસ વાર જઈને દસ વાર આઇએ આપ
ચોવીસ ચોવીસ કલાકની આપણે જોડે ટાઈમ હોવે સાચી વાત કેવાય ને સુવિધા બી બહુ આપણા માટે સુવિધા બી બહુ સારી કહેવાય
હા સુવિધા પણ અને બીજું શું છે કે બસ ટ્રેન મેટ્રો મેટ્રો બીઆરટીએસ સિટી બસ આ બધી વસ્તુ આપણને સસ્તી પણ પડે છે.
સાચી વાત તમારી
હમ
સસ્તી પણ પડે ને આપણે મજા બી આવે બધી ફૅમિલી આપણે હંગાતે જઈએ તો મજા બી આવે
ને ટિકિટ બી એમે ટિકિટ બી ઓછું છે.
હા એજ ને એટલે આપણને સસ્તું પડે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ ના બધી રીતે આપણને સારું પડે છે.
હાચી વાત હે. એના માટે બધા લોકો એવું જ તો કરતા હોય ટિકિટ આપણે ટ્રેનની કઢાવી દે આઈ બસની કડાઈ દે. બધા આપણા માટે સુવિધા છે. તો આપણે ટિકિટ કળાવીને ફરીએ એક એક જગ્યાથી બીજી જગ્યાએ જવું એ તો આપણા માટે સારું કેહેવાય.
હા સાચી વાત છે.
હાચી વાત હે કે નહી.
હમ્મ. આપણને જે આરામ અને સમયની જરૂર હોય ને આપડણે પોતાનું વાહન ઉપયોગ કરી શકીએ અને બીજું કેવું છે કે ખર્ચ બચાવા કે પર્યાવરણનું રક્ષણ કરવા ટ્રાફિક ઘટાડવા સમાજને હિત માટે એ એના માટે આપણને હમ્મ અ પબ્લિક વિહિકલ વધારે સારું કેવાય મારા હિસાબથી શું કેવું તમારું
કરવાનું બહુ મજા આવી છે બહુ ગમ્યું છે મને જાણવા બી મળ્યો છે સાચી વાત કે નહી.
ઓકે મને પણ મજા આવી તમારી સાથે વાત કરીને
ચલો હવે પછી કરીએ.
ઓકે થેન્ક યુ